હલો. નમસ્તે. મજામાં છું તમ કેમ છો?
હું પણ મજામાં છું, તું મન કે તો બોલ શું ચાલે છે?
કઈની. બધું સારું, આ કાલે હું એક સુંદર ફિલ્મ જોવા ગઈ તી. હતી ખૂબ મજા આવી.
હવા બટ મને તો ફિલ્મ કરતાં પુસ્તક વાચું વધારે ગમે છે.
એ કેમ અ ફિલ્મમાં તો બધું આખો સામને જોવા મળે. સ્ટોરી, મ્યુઝિક ઇ ઈમોશન, એક્ટિંગ બધું એક સાથે.
હા સાચું છે બટ પુસ્તકમાં વાંચતા આપણે તો પોતાની કલ્પના બનાવી આખો વિશ્વાસ જ બને છે ને અને એની મજા અલગ જ હોય છે.
પણ આજકાલ કોનો એટલો ટાઈમ છે? બે ત્રણ કલાક ફિલ્મ પૂરી થઈ જાય.
હા જે ફિલ્મ જો તો ફિલ્મની સાથે બેબીને એન્જોય કરી શકે એન્જોય કરી શકેન.
તો સમયનો સવાલ નથી રોજ વીસ ત્રીસ મિનિટ વાંચો તો પણ ઘણાં પુસ્તકો પૂરાં થઈ જાય.
અને ફિલ્મમાં તો લોકશાવ મંજે ડ્રેસ, મ્યુઝિકલ બધું જોઈને મન ખુશ થઈ જાય.
અને પુસ્તક પણ ફેલ્મીમાં એકબીજાને સજેસ્ટ કરી શકાય પછી એના વિષે ચર્ચા કરવી એ પણ મજાની વાત છે.
હા અને હું માનું છું કે ફિલ્મથી નોમિ જે ઓમોશન જલ્દી ઈમોશન જલ્દી સમજે છે.
પુસ્તક લેખક અ ફિલ્મ લોક કેશન લોકેશ અ ડ્રેસ, મ્યુઝિક બધું જોઈને મન ખુશ થઈ જાયને.
પુસ્તકમાં લેખક શબ્દોથી એવી તસવીર ઊભી કરે કે મનમાં જ ફિલ્મમાં ચાલ ચાલવાઓ લાગે.
હું માનું છે કે ફિલ્મથી નમા જે હંમેશા જે જલ્દી જમાય છે.
હા ઈમોશન ના હોય જલ્દી હોય છે. પણ પુસ્તક ઈમોશનને ઊંડાણ ઉડાનથી સમજાવે છે પાત્રના વિચારો પણ ખરાબ પડે પડે
હા મજે ઘની ફિલ્મ તો પુસ્તક પરથી બના મજે બની હોય છે ને
હા પણ ઘણી વાર પુસ્તકો વધારે સારી હોય તો ફિલ્મમાં ઘણી સીન કાપી નાખતા હોય
હા એ વાત તમને પણ સા સામી છે
હું પણ ઉભું પહેલા પુસ્તક વાંચુ પછી એની પીન જોઉં પછી એમ ફરક શોધવાની મજા આવે
ઉ તો જે પલા પિમટી જોવું પણ પછી જો સ્ટોરી ગમે તો પુસ્તક લઉ
એ પણ સારો રાસ્તો છે
હા અને ફિલ્મ જો તમે જે ટ્રેસ્ટ ટ્રસ તો ઓસો થઈ જાય
પુસ્તક વાંચવા વાચશું તો આ પણ મન શાંત થઈ જાઈ ને
અને ધ્યાન એક જગ્યાએ છે હે ને
હા
તેમ જોવા માટે
ટેકનોલોજી માં આવી ગઈ છે ને
ઓ હ
અને પુસ્તક પણ આજ ઈ બુક મદે ઓડિયો બીક નંતર સ્વરૂપે સજ મળી જાય છે
હા એ તો સાચું છે
અને પુસ્તક વાંચવાની તો આદત ભાષામાંથી સુધારે નંતર શબ્દ બડાવા નંતર વધેલ લેગિન પણ સારું હો થય
પ્રિન્સિપલ ના ઘણી નવી માહિતી મળે જેમ કે ઇતિહાસ વિજ્ઞાન પ્રેરણા બધા પ્રકારની ફિલ્મ આવે છે ને
હા અને હું અને તો વિરોધ નથી કરતી એમ સારી ફિલ્મ જો ફિલ્મ જરૂર હો જોવી જોઈએ
તો પછી આપડે બંને સમ
બંને નું મહત્વ છે બિલકુલ જે ફિલ્મ મનોરંજન આપે છે અને પુસ્તક જ્ઞાન અને કલ્પના શક્તિ વધારે છે
બિલકુલ ફિલ્મ મનોરંજન આપે છે પણ પુસ્તક નાના બાળકો એ પણ પુસ્તક વાંચવાની આદત પાડવી જોઈએ
હા અને તો સમય મળે ત્યારે સારી ફિલ્મ પણ જોવી જોઈએ
એટલે સંતુલન જરૂરી છે ને
એકદમ જ ફક્ત સ્ક્રીન સામન જ ન ભેટું અને ફક્ત પુસ્તક માજ ન હોઆઉ જ મંજે બધાને મંજે બસ તું વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવો
આપણી આપણી વાત થી મને લાગે છે કે હું પણ દર મહિને એક પુસ્તક જરૂર વાંચીશ
હ અને તો હું દર મહિને એક સારી ફિલ્મ જરૂરી જોઈશ
હા એના કરતા ફિલ્મ વગેરે પણ દેખાવું જોઈએ
સિમ તો દેખાવું જોઈએ.
હા ફરીથી ચર્ચા કરશું તું નહી તો જરૂર ખુબ મજામાં આવશે ને આપણે
હા સાચું છે.
આને ફિલ્મ મનોરંજન આપે તો સારું થાય અને પુસ્તકમાં જ્ઞાન મળે અને આપણે આપની માહિતી મળે ને અને પુસ્તક વાચવાથી તો આદતની જે ભાષા બી બદલે આપની માનસિકતા બી બદલે લેખન પણ આવે સારું થાય છે ને અને મ તારા તારા નજરમાં શું છે પુસ્તક થારા થારા નજર મા
પણ જો આપણેે ઘણો સમય ફિલ્મ જોવામાં પસાર કરીએ તો અભ્યાસ કામ અને અ આરોગ્ય પર ખરાબ અસર પડે છે. લંબા સમય સુધી સ્ક્રીન જોવ દુઃખે છે થાય છે અને સમયનો બ બગડ થાય છે.
આને તો પૂછ ફિલ્મમાં એકબીજીને જો સજેક્ટ કરી શકે અને પછી એના વિષય પર ચર્ચા કરી શક કીએ અને એ પણ મજાની વાતો છે ન કરી શકે
ફિલ્મ જોવાથી ઘણી સારી અને ખરાબ બંને અસરો પડે છે જેમ કે સારી ફિલ્મ જોવાથી મનોરંજન મળે છે. નવું શીખ શીખવા મળે છે અને પ્રેરણા પણ મળે છે એ એ ઇતિહાસ અને સામા સમાજ અને સંસ્કૃત વિષય પણ ઘણું જાણવા મળે છે.
અન મજે ફિલ્માં તો આંખો સામને
હમ
પણ પુસ્તક પુસ્તક વાચ વાચતા આપને તો પોતાની કલ્પના બી વધે છે અને આખું વિષય બનાવી શકી અને એની મજા ગલત આવી શકે.
હા એટલે ફિલ્મ જોવી જોઈએ પણ મર્યાદામાં જ જોવી જોઈએ સારી અને પ્રેરણાદાયકો ફિલ્મ પસંદ કરવી જોઈએ અને સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ.
અને પણ આજકાલ તો કોણે એટલો ટાઈમ છે બે ત્રણ કલાક ક કલાકો માં ફિલ્મ પૂરી થઇ જાય હે ને સમય નો સવાલ નથ રોજ વીસથી ત્રીસ મિનિટ વાંચો તો પણ ઘના પુસ્તક પૂરા થઈ જાય ને હા અને
આજે હું ફિલ્મ જોવાથી શું થાય આ વિસ અ આજના સમયમાં ફી જોવા બધાને ગેમ ગમે જે નાના બાળકો હોય કે યુવાનો હોય કે વૃદ્ધો હોય પણ દેર્ખને ફિલ્મ જોવાનો શોખ હોય છે ફીમ આપને મનોરંજન આપે છે પણ તેને ફી આપણે ઘુણું બધું શીખવા પણ મળે છે ને
અને તો પછી તો એના તો વિષ ચર્ચા કરાવીએ પણ મજા બી જે મજાની વાતો છે ને
હ સારી ફિલ્મ મં આપને સન સારા સંસ્કાર આપે છે તે મહેનત પર પ્રામાણિકતા હિંમત દયા પ્રેમ અને દેશ ભક્તિ જેવા ગુણો શીખવાવે છે પ્રેરણાદાયક ફિલ્મ જો જોઈને ઘણા લોકો પોતાના જીવનમાં સારો ફર ફેરફાર લાવે છે અ ઇતિહાસ પર આધારિત ફિલ્મથી આપણે અ દેશનું ઇઠ ઇતિહાસ અને મહાન વ્યક્તિનો વ્યક્તિઓ વિષ જાણવા મળે છે
એ વાત તો સાચી જ છે
હ સ સામાજિક ફિલ્મ આપને સામાજિક સા સમસ્યાઓ વિષય વિચારવા પ્રેરણા ને આપે છે પર્યાવરણનો અને શિક્ષણ નો અને સ્વચ્છતા નો મહિલા શ શક્તિકરણનો જેવા વિષયો પર ફિલ્મ અ દ્વારા શ શ સર સિરિયલ રીટ સમજાય છે અને પણ ડાયરે ડિરેક્ટ ફિલ્મ જ સારી હોય એ જરૂરી નથી હિંસા વ્યસન ખોટો સંદેશ આવતા અ અશ્લીિતા બતાવે બધા બધી ફિલ્મ અ બાળકો અને યુવો પર ખરાબ અસર કરી શકે છે તેથી ખોટી આદત તો પણ લાગી શકે છે.
આવેરા ખુદ.